હલ
હલો
હું કરે?
કઈ ની તું તું હું કરે?
કઈ ની બેહી રેયલી કામ પતી ગયું બધું
હા પટી ગયું તારું
પટી ગયુ જમીન લીધું કે બાકી
ની બાકી છે તમેં જઈમા
હા, જમી લીધું શું, બનાવેલું આજે
આજે, ખીચડી બનાઈ ગઈ.
હા, શું કર્યારે બધા કેના
બધા ગેલા છે, બધા હાર છેને, ઘરે
હા, હારા
આજે, તમે જમવાનું મને એું
આજે, તો મે તો શાક બટાકાનું રોટલી, ખીચડી કઢી કચુંબાર
હા.
જમ, જમન તાવ
હું, ને આવું ને પછી હું, દિવાળીમાં શું પ્લાન છે.
કઈની એવડ, એલા સાફ સફાઈના હ
હા, અમારે તો હવે તૈયારી કરવા માટે હવે મેધલે બધું સાફ સફાઈ ગરમા, ને બધું ધોવાનું ને બધું
હ શું બનાવે, હે દિવાળી પણ હારુ, હારુ
દિવાળી પર હવે મમ્મીશું બનાવી છે, તે હવે ગયા પ્રમાણે પછી, બધું મીઠાઈને બધું લાવવા પડે છે, હવે મસ્ત મજા આવે, ખાવાની દિવાળી પર નવા કપડા પહેરવાના, અને બધું
હા, અમારે તો, તો બહ, બધું ગુલાબ જામુન, સમોસા, કટલીસ રવાસ પુરી શ્રીખાન એવું, બધું લાવવાના છે.
હા
બાથરૂપે કેમ, તો તમે
અ મારી મામાને ત રોપતા છે, એટલે જવા પડ હ હમણાં બોલાવતા હતા, હમણાં રોપવાના એમ કે હમણાં, તોડું લખી આવલા હ પણ વરસાદ નથી, આવતા એટલે ખબર નહી, હવે હવે વરસાદ આવે ત્યારે તૈયારી કરવા પણ છે, હવે. વરસાદમા પીલળવાની
આવ્યો કે નહી, ખા દિવસ વરસા તમારા પાછુ.
હમણાં ટબને જ છે, હવે તબરને ક્યારે આવે ત
અમારે બાજે, તો પરમ અમારા બાજુ, તો પરમ દિવસ આવેલો અમારે બી લાખી, દ દલું સ તરું
હા અમાર બી લાગેલું છે, હવે વરસાદ આવે તેંની રાહ જોતાા છે. હવે વરસાદ આવે, તો સારું ને તો બહુ તાપ લાગે ઘઢવી બહ જ છે.
હા બીજૂ રપે
અમારે તો હમણાંટ ભાટ જ રોપટ છે, બીજું તુવેર ને પાપડી ને બું રોપે ઉબાડયું, પાડવા માટે
અમારે ભી તુવેર, ને ભીંડા ને કાકડી ને ખેત બધું રોપ હે તમારે તો ગાય ઘેરે ગાય સે સે કેન્ડનીટલે જોવાને જોવા તો લાખે
હા ગાય માટે
કઈ ફોલ જેવું કઈ હમણાં લાગે કે ન હમણાં સીતા ને એવું લાગે હવે પેલુ છે ને મારી ઘરે
એવું ક અમારે ત્યાંતો કેરીજ છે
હા હ
આવેલી કે ન તો તમારી બાજુ કેરી
કેરી હમણાં આવે લી ને હમણાં વરસાદ પડી ગયા એટલે ચડી ગયો હડે તો હવે પાછી આવતા વર્ષે આવહે કેરી ને રસ ને મજા આવે
હા મારે તો તો ઘેરે જ રસ બનાવો મસ્ત લાગે
હ રક્ષાબંધન પર હમણાં રક્ષાબંધન આવતી છે હવે ભાઈને રાખડી બનધા જવા પડ હે
હા હા મેં તો મોકલી દેવા બહ દૂર રહી તો જવાય નહી એટલે મોકલી આપા
હા
ક્યારે બીજું કેવી ચાલે તિયારી એમ એક્ઝામની
એક્ઝામ હમણાં આઈપી છે તમે આઈપી કે હમણાં ગવર્મેન્ટની એક્ઝામ
હા આઈપી પણ તૈયારી બરાબર નહી હોતી તો જરાક બરાબર ની ગિયું
હા
તમારે કેવું ગિયું
એમ તો સારું પૂછાયલું હતું હવે ભગવાન ભરોસે હવે શું ઠાતું છે હવે
હા કઈ નઈ મેં તો પાછું ચાલુ કરેલું છે ગણિત નુ ગણિત નું કર્યા કરું એક બે એક બે કલાક આખા દિવસમાં
હા
ત્રણ ચેપટર પતિ ગેલા સે હવે ધીરે ધીરે કર્યા કરા બીજી એક્ઝામ આપા
હા જી કેને હોય એવું ચાલુ કરવા પડશે તે જરાક વધારે હાર જેવુ લાગે વધારે હમણાં
હા કરન્ટન્ટ અફેર રિસીવ બધું જ ઇતિહાસ ને બધું જ કરવા પડે
હા. શું કરે મમ્મી સારી છેને.
હા કઈ નઈ આરામ કરે બધાજ મે તો આ બાજુ મસ્ત ખેતરમાં આવીને બેહી રહેલી સે પવન મસ્ત આવ્યા કરે ને ગરમી કેટલી લાગે વરસાદ ની આવે તો એટલે અહીયા બીજુ ખેતરમાં આવીને બેહી ગયેલી.
બઉ ગરમી લાગે ખબર નહી વરસાદ કે દિવસે આવવાનો. અંબાલાલ કઈ આગાહી આપતા છે તે. મુંબઈમાં હમણાં બહુ વરસાદ હતો આપણા બાજું તો કઈ જ નહી મળે.
હા.
જરાક વરસાદ આવહે ત્યારે બધું ભરાઈ જાહે.
તમારે બધું ભરાય જાય કે બધું
હા ભડાઈ જાય ખાડીમાં
હા અમારે બાજુ તો ની ભરાઈ જાયા કરે અ અમાર હે ગામડા માં આ બાજુ ખંનકી બનાવેલી કે ની એટલે પા ણી નીકળી જાય તે બાજુથી ખેતરે-ખેતરે.
હા
ને એવું તો ની જાય. શું કરે તમારે તા બધા?
બધા ગેલા છે હવે મેં એકલી હવે ઘરે બેહી રહેલી. બેન હવે સ્કૂલથી આવી હવે જમવા લાગેલી છે આયવી તેવી જ પયરી નીચે.
હ
પાછી મારી બેન સ્કૂલમાં જાય તો એક નવી ટીચર આવેલી છે. તે ખીજવાયને મારે ને એવું કરે એટલે બોવ રડે જાવા હજુ કડે જ ની સ્કૂ લે જ નહી જવા હજુ, સવારે વહેલી ઉઠે તો એ રડવા જ લાગી જાય. જાય જ ની સ્કૂલે જ નહી જાય.
એવું કેઈ મૂકવા જવા પડે ને તો
એની ફ્રેન્ડ જોડે પછી જાયા કરે.
મેં હો નાલ્લી ઉત્તી ત્યારે મેં તો બાલવાડી તો ગેલી જ ની, મેં તો બહુ આળહ આવતી હતી જા એક દિવસ બાલવાડી ગેલી તો હો રડતી રડતી ભાગ્યા આવેલી. ન નાલ્લી એટલે ઘરનો રસ્તો તો ખબર જ નહી કેની. તો ત બીજા રસ્તે જઈ રહેલી પસી કઈ નઈ વરી પછી પેલા બાલવાડી વાળા બેન તો લેવા પછી કઈ નહી વળી મમ્મી મને બોલાવ્યાને પછી મોકલી આયપા એવું કરતી હતી મેં તો.
હા મારી દાડી તો સ્કૂ પેલો આંગણવાડી માં જ બાલવાડીમાં જ કામ કરતી એટલે મારે તો કઈ ને એટલે હાથે મારી બા હાથે જીયા કરતી. સુખડી, ચોકલેટ ને બધું ખાવાની મજા આવતી.
હા મને તો પેલો સિંરો જેવો બનાવે ને તે બોવ ભાવે. બાલવાડીને તો
હા એક વખતે સ્કૂલમાં મેં બારી પર ચડી ગયેલી તો મને માડેલી તો મેં સ્કૂલે જ ની ગયેલી પછી પછી ટીચર ઘરે લે આવે તો બી ની જામ પછી, પાછી આવે મારી દાદી મમ્મી મૂકવા જાય તો બી જામ રડું મેં તો બી જાવા જ નહી કરુ પછી એક દિવસે મારી દા દી પાછી મૂકવા ગઈ સ્કૂલમાં પછી ત્યારથી પછી બારી પર ચઢવાનું બંધ જ થઈ ગયેલું.
મે બી મને પેલા ઘડિયા નવાડતા હો છે તો પેલા બેન બહ વડે રુંજ ઘડિયા મને આવડે જ નહી તો મેં સ્કૂલમાં હરે જવાનું એટલે બહ રડું પપ્પા કહી એ કીચકા તો કીચ લા આંબલી ના તેનાથી મને ઘડિયા હાનજે હિ ખેલાતી મોડે કરીને પછી બીજે દાડથી સ્કૂલ ગેલી એટલે તો મરે સ્કૂલ જવાનું બો બી લગતા યાદ નહી આવડતા આવતા તો પેલા તો મને
હા હા. નવરાત્રી માં મજા આવે ને તમને તમાર ઘર બાજુ નવે નવ દિવસ બ જે લાવે આવે એટલે તમને મજા આવતી અમારી ઘર બાજુ તો સ્પીકર મૂકે એટલે. બો ઘણ માણસ ની થાય એટલે થોડાક જ જણા થાય એટલે પછી મજા તો બો ની આ પણ માતાજી ને ભટ પડીને પછી થોડાક ગરવા ગઈને આવ્યા કરીએ ઘરે રાતે
મેં ત રોજ ના જામ અમારે રોજે તો બો માર હાથ હોય
હા
હારુ ચાલ તો
હા હા